હલો. કેમ છો ભાઈ? જય શ્રી કૃષ્ણ.
તમે કેમ છો?
મજામાં. જમ્યા તમે?
જમી લીધેલું. તમે?
જમ્યા હું પણ, શું જમ્યા આજે તમે?
રોટલી, શાક, દાળ, ભાત બધું. તમે?
મે મે ને આજે ભીંડાનું ગ્રેવી વાળું શાક જઈમો હો ને રોટલી ને દહી ને દાળ ભાત હતું, એના સાથે એજ ખાધું. બીજું કઈ કેવું ચાલે છે?
ચાલ્યા કરે હવે.
હા. તમે અમે અહીંયા હોકી રમવા જવાના છે શું તમે આવવાના છો
હોકી રમવા પણ આવીશું ને તમે કેય તો બો પ્રેક્ટિસ જે તો છે નથી પણ
અરે એ ચાર પાંચ દિવસ પછી જવાનું છે એટલે આપડે જરાક ટીમ વર્ક કરીએ મહેનત કરીએ એટલે પ્રેક્ટિસ જરાક એટલે આપડે કરીએ તો આપડે થઈ જશે ટીમ ઉભી એમ
બરાબર તમારી વાત સાચી છે તો આપડે ટીમવર્ક બધા ફ્રેન્ડને ટીમ બનાવીને પછી ચાર પાંચ દિવસ પ્રેક્ટિસ કરવા પડશે ને પછી જઈએ આપડે
હા મેં બી એજ કેતો કે કેમ કે બધા જ પ્રેક્ટિસ કરશે સાથે મળીને ટીમવર્ક કરશે એટલે તો જ ટીમ જીતી શકશે કેમ કે એક એક વ્યક્તિ પર આખી ગેમ નહી ચાલી શકે એમ
હા
હા કેમ કે સાથે મળીને બધા જો સારું રમીએ તો આપણે આપડે કોલેજ ને આપણે જીતાવી શકીએ એમ હું તમને કેતો હતો
બરાબર તમારી વાત સાચી છે એકદમ એ તો શું પ્રેક્ટિસ કરવા પડશે
એટલે મેં તમને એજ કીધું ત કેમ કે તમે પણ સારું રમો છો એ જ દેવાંગને પણ કીધું તો દેવાંગ તો હા કીધું તો મેં કીધું કે તમને કેય જો તો તમે શું તૈયાર થશો કે નહી એટલે અ તમને કીધું તો તમે તૈયાર છે એટલે સારી વાત કેહેવાય હા વ્રીજ
બધાના મળીએ ને પ્રેક્ટિસ ને કરીએ પછી જઈએ હ
બીજું હ તમે તો તમે હમણા શું કરતા છો
એ તો હું કોલેજ કરતો છું
એટલે કોલેજ તો કરતા જ છો પણ હમણા હમણા શું કરતા છો ઘ હોસ્ટેલમાં
મે તો હોસ્ટેલમાં તો કઈ નહી આરામ જ
આરામ હજી મે બી તમને એ જ કેતો કે હમ્મ
પૈસાનું લખવાનું એમ તેમ કર્યા કરે બીજુ તો શુ
હા મેં બી એજ કેતો હતો કે આપડે ત્યાં જઈએ કા કેમ કે આપડી કોલેજ હોકી માં બે વર્ષથી જીતી જ નથી તો આ વર્ષે મારો વિચાર છે કે આપડે કોલેજ ને ઉપર લગીને આપડે ટોપ લેવલ પર લઈ જઈએ સ્ટેટ લેવલ પર એમ
બરાબર છે
હા
ટીમ મળીને આપણે ટીમ બનાવીને પછી આપણે કરીએ તો એમ ટીમમાં જે નબળા પ્લેયર રેય તેને પણ આપણે જરાક વધારે પેલું કરે એને
એટલે આપડને છે ને ટોટલ સોલ સોલ જે તમારા કોઈ જરાક ઓળખાણ માં સોલ આપડાને જોઈએ આમ પ્લેયર ખેલાડી, તો તમારા કોઈ છે કે નહી, જેવું કઈ સારું રમે?
છે એખાદ બે પણ, પૂછી જોવા પડશે.
હા તેમને કોલ કરો ને. પૂછો કે શું, એ લોકોને તૈયાર કરો, કેમ કે- આપડા સ્કૂલ બે વરસ આપડી એટલે કોલેજ બે વરષથી જીતતી નથી ને. તો આપડે આ વર્ષે જીતાડવાનું આપડે કેમ કે આપડે પેલાથી આગળ આગળ થી ટાર્ગેટ રાખીએ કે આપડે હા જીતાવશું તોજ જીતશું. એ અડધાસું, પહેલાથી જ હાર માની લેતા હોય છે. ને હોક્કી માં શું, વાગવાનું બહુ બીક હોય છે. કારણ કે તેમાં હું, બોલ જરા ખાડા આવે છે ને. એટલે એમાં કોઈ જલ્દી રમવા નથી માંગતું‌ વિચાર કે આ વર્ષે આપે કોલેજ ને જીતાવીએ ને આપડે કોલેજ નું નામ રોશન કરીએ.
બરાબર છે તમારી વાત સાચી એમ એક બે હાલશે જે હોય એમ રમતાશે પણ. પેલ્લા પૂછી જોવે એને કઈ તૈયાર થાય તો, ટીમ બની જાય તો આપડે રમી કાઢીએે હો કી બીજું તો શું
મીત પણ સારું રમે છે તો એ લક જરાક હમડા નોકરી એક દિવસ ની જ હશે તો ચાલશે, કેમ કેને બી રમવા માટે બોલાવી લેવો તો ઈ, કેમ કે, ઈ બી આપડે હું આપડે પહેલાથી સાથે મળીને રમેલા છે એટલે આપણને વધારે કોન્ફિડન્સ કે આપડે જરાક‌ ગેમ આગલ લગીને લઇ જશું ને ફાઈનલ સુધી આપણે ટીમને પહોંચાડશું, એમ.
હા બરાબર છે સુમિત પણ આવશે, કેશે તો આવશે ને તે પણ.
કેમકે નવા નવા પ્લેયર હોય, તો શું, પોતાના એડિટ્યુડમાં હોય, કે હું, જેટલો ગોલ મારું ને ને આપડે સમજીએ, આપડે હું પા બોલ પાસ પાસ કરીને લઈ જઈએ ને, આપડે સમજી જઈએ કે જે ગોલ મારે તે, પણ આપણી ટીમ જીતવા જોઈએ એમ.
હમ
કેમ કે, બે વર્ષથી હું, ગિયા કરતોતો તમે ત્યારે તમે આવ્યા નહીં હતા. તેમાં શું, એ લોકો રમતાતા સારું એવું બન્ને રમતા હતા, હું પણ રમતા હતો. પણ એ લોકો જેમ, આગાળ જાઈય તેમ એમ પોતાના ગોલ મારવાના ચક્કર માં પોતે આ આપણા ટીમને વધારે ગોલ પડી જતા હતા. પાસ પાસ વધારે નહી જમતાતા ન. પોતાના તો મેં કીધું કે આ આપણાસ આપણા જયારે સાથે ના પ્લેયર હોય ને તો, રમવામાં સરળ પડે છે. ને આપડું માઈન્ડ ગેમ ને એ લોકો ચલાવે છે એમ એ લોકો, કેમ કે, જ્યાં લગીને આપડે ટીમવર્ક કરીએ નહીં ને એ નહી કરીએ ને તો, ત્યાં સુધી આપડી ટીમ, કોઈ દિવસ જીતી જ નહી શકે. કેમ કે, એક એક જણાથી, કોઈ દિવસ ગેમ ચાલતું જ નથી. બધા, સાથે લઈને, ગેમ ચાલવા પડે છે.
હા યાર, તમારી વાત, એકદમ બરાબર છે. બધાય મળીને એમ રમ્યા તો પછી ટીમ બનાઈને બની જાય, ને, જીતી શકીએ આપડે.
હા તન બરાબર મેં તમને એ જ કીધો હતો કે આ વર્ષે છે ને આ તું તમે છ દેવાંગ છો એટલે આપ આપ આપડા રમેલા આપડા જ ક્લિયર રહેશે ને. તો રમવામાં મજા આવશે. અને પેલા બે વર્ષ સુધી શું બધા બીજા બીજા પ્લેયર લઈ ગયા તા હતા સર મેં કીધું સર આ લોકો તો બરાબર રમતા પણ નથી ને પોતાના એડટ ટૂંક માં ચાલે છે તો આપડી ટીમ તો આવી તો કો જ દિવસની જીતશે. તો આ વર્ષે સર એના કરતા હું કેવું તેવા મેળખું છે બધા મારા ફ્રેન્ડ છે લોકો બહુ મસ્ત હ કે નામે છે. તમને કીધું કે આ વખતે તમે તમારી ટીમ રાખો ને અમે અમારી ટીમ જ રાખશું. તો સર કઈ હા કઈ નહી જોઈએ. મેં એજ કીધું તમે એકતા ને હું તમને કોલ કર્યો હતો. કે આપડે આવી રીતે ટીમ બનાઈ ને તો તને બી લાગશે કે હા આ સાચું કેતા હતા.
ખરેખર એ લોકોની ટીમ બરાબર છે મજબૂત રમી શકે એવા. હેવી હેવી પ્લેયર સે.
હા ને એમ મારા બી ચાર પાંચ ફ્રેન્ડ છે એ એ લોકોને બી તૈયાર કરી દેવું. કેમ કે એમાં ટોટલ અગિયાર કે એક ખેલાડી જોઈએ તો હું પાંચ કે સાત સાત થઈ ગયા છે ને તમે તૈયાર થશો એટલે આઠ ને સુમિત થશે નવ સુમિત નહી એટલે એક દિવસ સારું કહી દેજો તો એ તૈયાર થઈ જશે સારું
હા નિખાત બેને હજુ શોધી કાઢીએ ને આપણે તેટલે તો હજી તો વારસે એટલે.
હા.
ને પછી પ્રેક્ટિસ કરીએ ને જોઈએ પછી હમ્મ.
અમન્ડે તો કાલથી તમે કોલેજ આવો ત્યારે પછી આપણે પ્રેક્ટિસ માટે તૈયારી કરીએ.
હમ્મ. કોલેજમાં મળીએ ટીમ બનાવીએ અને ટાઈમ કાઢીને પછી પ્રેક્ટિસ કરીએ ને કોલેજ નું નામ રોશન કરીએ બીજું તો શું
હા આ વર્ષે મારી આપણે કોલેજ ની ટ્રોફી આપણે પ્રિન્સી પ્રિન્સિપલ ને ભી ગર્વ થશે થશે ને એ બધી કોલેજ ની આપડા પર ગર્વ થશે. તેને સર કેતા હતા એ પ્રમાણે સર ને પણ ગર્વ થશે આપડા ઉપર.
હા ખરેખર. તેમને લાગવા જોઈએ કે આ લોકો કેતા હતા તે એકદમ સાચું.
હા કરી બતાવ્યું એ કે ને કે આપડે જીવન માં કોઈને પર કહીએ તો આવ કેવાનું કે હા જે જે કામ આપડે કરી બતાવીએ તે કહેવાનું ને તો ને તો કોઈને કવાનું જ નહી સારું તમને કીધું તમને એક જ વખ ખત માં તૈયાર થઈ ગયા ને તો બીજા પ્લેયર કીધું લોકો તો તૈયાર જ નથી થતા.
તે જણ હવે તો ત્યાં તો સાથ પડે તે. આપણી પહેલેની ટીમ છે પણ હવે એક બે વર્ષથી રમ્યા નહી એટલે જરાક છૂટા જયા પડી ગયા એમ.
હા પેક્ટિસ તૂટી જાય છે પણ કઈ નઈ આપણે આટલી પ્રેક્ટિસ કરીએ આટલા દિવસમાં કેમ કે કિસ કી ઈ સ્કિલ આપણા પર હોય તો આપણે પાંચ વરસ પછી ભી એ આપણી સ્કૂલને અગર શીખેલા હોય તો યાદ રેશ એવું તો આપણું આપણા ઈ કેને આપણાન જેટલા હાથના મેનતો જોકો દિવસ જતું નથી આપણા હાથથી આ કેમ કે હા મેનત કોઈને હારવા ના દેય કોઈ દિવસ
હ આપણા તો પેલેથી જ રમતાસ એટલેમ અનુભવશે એટલે કાંઈ ની
હા તેજ અનુભવ તો આપણને છે જ કેવી રમવાનું છે. ટેસ્ટ આ વર્ષે આપડે સ્ટેટ લેવલ પર જઈએ ને પછી હજુ પર જશું તો શું આપણને એને એનમાં શું છે કે સ્ટેટ પર આપણી ટીમને કે એનમાં પચાસ હજાર ઈનામ છે જે ફાઈનલ જીતશે તે હા તીસ્તી મારો વિચાર છે કે પેલા આપ ઇ ઇન્ટર કોલેજ જીકી એટલે
હ
હા પછી આપડે સ્ટેટ લેવલ પર જશું જે એટલે આખી આખીવ એટલે ગુજરાતની એક ટીમ હોય તે સ્ટેટ લેવલ એમ તે રીતે અલગ અલગ બધી જગાને તેમાં એટલે એ એક મહિનો પછી થશે તેમાં આપડે તો એકદમ બરાબર તૈયાર થઈ જશું.
હમ્મ બરાબર છે તમારી વાત સાચ
સ્ટેટ લેવલ પર જીતીએ તો પછી નેશનલ લેવલ પર જશું નેશનલ લેવલ પર તો તમને ખબર જ કેવું હોય
હા-હા
હા એટલે જ આવ કે એમાં શું ટીમવર્ક કરીને આપણને ઈનામ પણ મળી જશે ને આપણું કોલેજનું નામ પણ ઉપર આવી જશે
હ નાપણને ઈનામ પણ મળે આપણને પણ ફાયદા થાય.
હા આપણને તો ફાયદો થશે એના સાથે સાથે કોલેજનું જે રેપોટેશન બગડેલું હોય તે પન સારું થઈ જાશે.
આ કોલેજના વિદ્યાર્થીઓ સારા પ્લેયર સે હમ્મ
હા ને આપડું કોલેજમાં નામ પણ છપાય જશે
હ
ઈ જ આપડા જેટલા આપડે એટલે આપડે ટોટલ સોલ ખેલાડીને તૈયાર કરવાનું છે તો હમણે તો સાત જ થિયા છે. એટલે ટોટલ જે અગિયાર ખેલાડી છે તે આપણે પાક્કા જ છે. પર બીજા પાંચ હજું જોઈએ કેમ કે કોઈ ઈંજળ થાય ને બાર ગેય લાગે તો ઈ પછાળના જે પાંચ હોય તે કામ આવે આપણને ખેલાડી
બરાબર કાંઈ ની તો આપડે ટીમ બનાવી અને ટીમ વક કરીએ બીજું તો શું
હા મેં સમાચારમાં સાભળ્યું સાયબ વધારે વરસાદ છે
હા, બહ વધારે વરસાદ છે.
હા.
પાણી ને આવું બધે ભરાઈ ગેલું હ હતુ ને.
સાચવી ને રેજો જરાક આમ.
હમ
કેમ કે ચાર અમારા બાજુ તો હમણાં વરસાદ નથી પડતો પણ તમે સાચું રેજો જરાક પાણીમાં તેમ જો જતા નહી કેમ કે આપડે જયારે રમવા જવાનું છે તમારું જ આમ તેમ લાગે નહ તમને.
તો સાચા જ પડે આપડણે આપડે જ ખ્યાલ રાખવાો પડે.
હા મ વાગી જશે તો રમાશે નહી.
હા ચાલો તો મળીએે પછી.
હા કાલે મળીએ આપડેને આપડે બધા પ્લેયર એટલે બધા ખેલાડીઓને તૈયાર કરીએ ને. આપડે આ પ્રેક્ટિસ કરીએ બરાબર